આને જવા દો
હા પણ બધું આ કઈક જૂઠું બોલે છે
બઉ જોર થી આવે છે.
અહ મારો વોય વોલ્યુમ વધારે હતો કંઈ નહી બોલો ચાલો.
હા, એમ તો બરાબર છે. તો આજના યુવાનોની સૌથી મોટી સમસ્યા શું છે?
આજના યુવાનોની સૌથી મોટી સમસ્યા? અહ પેલા તો જો બધા કે ના હાચું માને ના. એમું કેવાય કોઈનું હાભરવું નહી ખાલી પોતાનું જ કરું એવું પછી એક તો સોશિયલ મીડિયા એટલું આપે એટલું આપે એટલે દેખાદેખીમાં હું કેવાય રિયલ લાઈફ ને મીન્સ કે મુવીઝ ને ટી વી સિરીઝ ને એટલું રિયલ માની કે એ લોકો એવું જ માને કે રિયલ લાઈફમાં પણ એવું થાય પણ રિયલ લાઈફમાં એવું ના થતું હોય રિયલ લાઈફ તો આખી અલગ જ હોએ એમ. પછી બધું ઈન્સ્ટન્ટ જોવે કે પછી પણ વસ્તુ સ સેસ જોય તોય આજે કય આમ વર્ષમાં તમારે સક્સેસ જોવે છે. મલેને તો કન્ટિન્યુ એ લોકો મહેનત ના કરે. એટલે કરિયર પાક ચેન્જ જ કર્યા કરે. તો એવું ના હોય થોડીક એમ કેવાય થોડાક વર્ષોની તોર વાળ લાગે જ કશું પણ એક વસ્તુને વધારે મમાંડ્યા રાખવું પડે એમ કામ.
બરાબર છે. તો શું દરેક વ્યક્તિ એક કળા શીખવી જ જોઈએ
તમે પેલા આનો જવાબ આપવામાં મારે કેવું પડશે તમને વારે વારે.
ઈશ. કહી દઉ ચાલ તો આજના યુવાનો સૌથી મોટી સમસ્યા શું છે. આજના યુવાનો એટલે ઇઝ ઇક્વલ ટુ કહેવાય એમ જેન ઝી
હું કરે.
તો જેન જી લોકોની સમસ્યા એવી છે એક તો પોતાના હેલ્થ ઉપર બહુ જ ઓછું ધ્યાન આપે છે. પછી બીજી સમસ્યા એવું છે કે એના મોબાઈલને એડિકશનને પેલા વ્યસનો તો ઘણા બધા ઓછા છે પણ એડિક્શન તરીકે આ મોબાઈલ ને એડિકશન છે. એ બધા એડિકશન બહ વધારે છે. પેલા ના જે સમયમાં તો આપડી પહેલાની જનરેશન કવાય એ લોકોને રેડેકશન ડ્રગ્સ સિગરેટ પાવન માવન એ બધા વધારે આ લોકોને આ વધારે છે એમ. પછી બીજી સમસ્યા તરીકે યા અત્યારે કે
જેમાં જોવા મળે હું ત આ લોકો પણ હવે બોજ પણન વાપરા તમે જોઓના.
એ છે પણ અત્યારે આમાં પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે એવું લાગે છે.
હમ્મ.
પછી બીજું એ છે કે અત્યારે જે જોવા જઈએ છે એમ કે બેરોજગારીનું પ્રમાણ વધે છે સ્કેલ્સ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. એ ડેવલપ કરનું જરૂરિયાત છે. પછી કોમ્યુનિકેશન ઉપર વધારે ફોકસ કરવા જરૂરિયાત છે. એ બધું છે અત્યારે. સમસ્યા ઘણી બધી છે પણ પોતાની રીતે કંઈકને કંઈક નિવારણ તો લાવવું પડશે એની વગર ચાલશે જ નહી.
બરાબર.
પૂરેપૂરા ફોકસ થી વર્ક ન કરે. કઈ કઈ કામ કરતા હોય ને તો કરતા કરતા ક બીજું પેલાલ બીજું કઈ કામ કરે મેસેજ કરતા હોય એવું હોય એક તમે વાત કરતા ને પૂરું ફોકસ જ ને એની ઉપર એટલે એ જયંતજી ના વાળા છે સમજી ગય ઈશુ આ બધા પ્રોબ્લેમ અને સમસ્યા ઘડે છે
એવું કઈ નહી એક કે આજે બે ત્રણ કામ થયા જ શકે છે
એવું છે જ્યારે
મે મે પોતે રોટલી ફેંકી પણ શકું છું રોટલી ને વેણી પણ શકું છું એમાં ઘી ચોપડી પણ શકુ એક કથે હું ત્રણ ત્રણ કામ કરી શકું છું એમ પેલી ખબર
બરાબર છે
યેસ
તો પછી કયો છો ટોપિક
તમે બોલો તે બોલો
હું બોલું તો ભવિષ્યમાં
તે મહત્વની વસ્તુ કઈ છે અને શા માટે
સૌથી મહત્વની વસ્તુ સમય છે મારા અંદાજ જ સમય બહુ ઓછો છે એમ કેવાય કો હાતમાં કેટલો સમય છે કોઈ દેખાતું નથી એ સમય મહત્વનો છે એવું મને લાગે છે
બરાબર
તમને શું લાગે છે
હા મારા હિસાબે સમય તો છે જ પણ એની હાથે હાથે બધું બહુ છે મ મરજીવનમાં ખુશી છે એક તો
હા
પછી બસ ખુશી જ છે મારી માટે તો ખુશ રહેવું જરૂરી જ છે બસ
બરાબર છે
હમ્મ તમેને કઈ કઈ વસ્તુ થી ખુશી મડે
કંઈક પ્રોડક્ટિવિટી હો કંઈક કામ કર્યું હોય
હમ્મ
કે જે ટાર્ગેટ હોય ટારગે અચીવ થઈ જાયમને ગમે કામ કે આજના દિવસમાં પરું કરવાનું છે કામ પૂરું થ જવું મનેઈ બીજા વર્ગ માં કઈક ધ્યાન ન આવે એમ મોબાઈલ જોઓ જ મોબાઈલ જમવામાં પણ ન મજા ન આવે જ્યાં સુધી કામ પૂરું થાય ને ત્યાં સુધી એક વાર કામ પૂરું થયું પછી એટલે પૂરું એમ પછી એમાં જોવાનુંય મન ન હોય કેમ એ પણફેક્ટ જ કર તો એટલી બધી હોય એમ એ રીતે છે તમને શમાં મજા આવે
મને મને તો એક સોંગ સાંભળવા બહુ ગમે મજા આવે પછી ડ્રોઈંગ કરવા મજા આવે એટલે કામ મને જો કરવું હોય ને તો અમે કરી નાખી પણ મારે જો ના કરવું હોય આખા ગામમાં ના એ કઈ દેશે ક ના કર ના કરો બહુજારશોને એમ
હમ્મ
એટલે મને કોઈ ફળાની કરાવું તો ત હું ના કર જબરદસ્તી ત કોઈ કસ કરાય ના કર હોય તો ના કરું
હ
હમ્મ બસ એવું છે
તો પછી કયો છે બીજો ટોપીક કેવું હૂ જ કહી દઉ
કવ મેં ચાલો આજે અલગ ટોપિક.
ભવિષ્યમાં કઈ નોકરી સૌથી વધુ ડિમાન્ડમા છે?
પ્લાસ્ટિક મુક્ત ભારત, કેવું હશે તમારા હિસાબે?
મેં પણ બધલા કું
હું?
ભવિષ્યમાં કંઈ નોકરીઓ સૌથી વધુ ડિમાન્ડ મળ છે?
ના પણ મારો મારું ચાલશે આવે આમન્સ કે હમણાં તમા કન ન મા
તો પ્લાસ્ટિક પ્લાસ્ટિક મુક્ત ભારત.
હમ.
તો પછી પ્લાસ્ટિક મુક્ત પરાતો તો કેવાય ને બહુ બધી સ્વચ્છતા ઓટોમેટિક જ થઈ જાય. ખબર થનોન્સ નો એવેન્જરસ મુવી છે.
હમ મે નહીં જોયું. મેં એ ન જોય આવ્યા ભોય બી કેતા હતા.
લ્ જે વિલન છે ની પાંચ મ કલેક્ટ કર ચપટી વગર એલે અડધા માણસ તો કાયબ થઈ જાય, અડતા અડતા અરે એટલે એજ રીતે આવ કે ચપટે આવી જાય ને કેમ પ્લાસ્ટિક ચપ પ્લાસ્ટિક એક ચપ બધા ગાયબ થઈ જતા હોય, તો તે ભારતમાં ઘણો બધો કહેવાય કચરો ગાયબ થઈ જાય અને ઘણી બધી જગ્યા વધી જાય એવું મને લાગે છે.
હા.
પ્લાસ્ટિકમાં તોવ છે રીયુઝ ન કોન્સેપ બહુ ઓછો પ્લાસ્ટિકમાં જોવા મળે છે. બને એટલું વધારે થાય તો પછી થાય કે પ્લાસ્ટિક ઓલરેડી એટલું ક્રિએટ થઈ જ ગયું છે. રીયુઝ કરીએ છીએ ઓપ્શન જ નથી તો વેસ્ટ તો બહ વધારે પડતો નીકળે છે એમાંથી. હમ.
હમ પછી?
તમારું શું કેવું છે?
મારા ખથી તમે કધું. પછી બધા પ્રદર્શન પણ ઓછું થશે.
હ
પછી બધા સરખી રીતે જીવી શકશે એમ આ આપણે એકલા મનુષ્યો નને. પ્રાણીઓ પણ હખી રીતે જીવી શકશે, ગાયો છે. પછી કૂતરા છે, બધા.
બરાબર ચાલ ડિમાન્ડ એમ કેવાય કે ઓલું કચરો બચરો એ બધું પ્રદુષણ વય્યું જ વિઘટન જલ્દી થાય.
પછી કાગળ ને પછી કાપડ છેલ્લી ન બલ પ્લાસ્ટિક ના હોય તેના કેવાયમે એ લોકો.
રિયુઝેબલ જે હોય ને રિયુઝેબલ વસ્તુ એ વધારે યુઝ કરશે.
બરાબર, બોલો તાર તમારો ટોપિક.
શું ટોપિક તમારો?
કઈક હતા ને નોકરી વાળું કઈક શું હતું.
હા ભવિષ્યમાં કઈ નોકરીઓ સૌથી વધુ ડિમાન્ડમાંય છે? કયો હતો.
હમ. તો ભવિષ્ય તો એ આઈ માં જ છે એટલે એ આઈ હશે પછી મશીન લર્નિંગ હશે. પછી એક ડોક્ટર ખોલીિવ ભલે મશીન આવી જ કે ના આવે. હેલ્થ કેરનું મતલબ કી જેે કે વતિ
હમ.
પછી. ઈ બધું હું કહેવાય ઓનલાઈન જોબ્સ વધી જશે એમ એટલે કે ઈ કોમર્સ હૈ. પછી સાયબર સિક્ય્યોરિટી કે હવે કેવા ક્રાયમ થાય. મ થી ડિજિટલઅ જ ઓનલાઈન બુક રઇન્ન્ટે તેની સિક્યુરીટી ને જોબ વધશે. પ ડેટ એનિસિસ ન હોય છે કડા ખબર ન બસીજ નની ખબર મને
એ બધુ એઆઈ રટેડ છે, મશીનેટા ડેટા સાયન્સ બધુ એ ઘણી બધી કહેવાય કે મને લાગે છે, ત્યાં સુધી થાય તો એઆઈ ની તમે કીધી. એ બધી આવી ગઈ એમાં ડેટા સાયન્સ ડેટાશ. ડેટા રિલેટેડ જે વર્ક આવે છે, બધું પછી તમે કીધું. મેડિકલ કે એમાં તો કાઈ મંદી આવે એવું છે જ નહી. પછી સાયન્ટિસ્ટ ત્યાં જે જોબ છે રિસર્ચ કરે છે એમાં મને લાગતું નથી, કેમ કે પોતાનું મગજમાં કેટલા વધારે પડતું વિચારવું પડે છે. એ છે એમ. પછી એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચરમાં પણ કાય એઆઈ ને લાગતુ થોડુક તું નથી એમ કે એક એઆઈ પોતાને એમ કે જોબ લઈ લે. શક્ય નથી એમાં પછી જે એફ એમસી જે ફૂડ બનાવે છે. કે રેગ્યુલર જે કહેવાય કે એમાં પણ એઆઈ આવી શકે, એવું નથી લાગતું. હજી સુધી કે પોતાની રીતે કે નવું વિચાર, નવું બનાવે પીરસી દે. એવું છે? તો કયો છો બીજો ટોપિક તમે
કવુ ઉભા રો. હ કઈ નહી તમે જ કહો હવે
બસ, ખતમ. તો શું? ખેતીને પુસ
ચાલો. ભવિષ્યમાં સ્કીિલ વધુ મહત્વની રહેશે કે ડિગ્રી?
બેઝિક વાત છે. સ્કેલ જ કેમ કે જેટલી વધારે તમે સ્કીલ શીખશો. એટલી વધારે તમને હેલ્પ કરશે.. જો ડિગ્રીની હોય તો ડિગ્રી તો શું વાત કે એક દિવસ પેલા તમે લખીને વાંચી લ્યો. મે પેપરમાં પાસ કરી દેવા અને ડિગ્રી તમને મળી જ છે. ડિગ્રી મેંળવી અઘરી વાત નથી આજના સમયમાં- અઘરી વાત છે, સ્કીલ ડેવલપ કરીવી તમારે પોતાની ફિલ્ડમાં એક્સપિરિયન્સ લાવવો એ અઘરી વાત છે. અને એતી રિયલ ટાઈમ તમને કામ આવશે. જેટલી વધારે સ્કીલ તમારા કરશે, તમે એટલું મોટું તમારી ભવિષ્યમાં ફ્યુચર ગ્રોથ કરી શકશો એમ.
બરાબર.
તમારું શું કેવું છે? હ
તમે કીધું એ બરાબર છે પણ અમુક વસ્તુમાં એક એક સ્કીલ નહી જોવે, જેમ કે તમે કીધું એમ હું સ્કીલ અ. ડોક્ટર હોય બરાબર. તો એમાં એવું થોડી ના જોશ કે સ્કીલ કેવી છે, એમાં તો ડિગ્રી તો જોવે ને કે સ્પેસિફિક ડિગ્રી હોય, તો ડોક્ટરની જોબ મળે એમ.
આ ઈ ને એમાં એમાં તો નો મળે, પણ બીજી મોસ્ટ ઓફ જે પ્રેક્ટિકલ વર્ક છે.
હા, તે એમાં તો મલી જાયને કે ડિજિટલ માર્કેટિંગ છે. પછી ઘણી બધી છે, એમાં દેખાતી એડેટિગ છે એમાં, પણ અમુક જે મેન આવા હોય, સ્પેસફિક કે રોડ કન્સ્ટ્રક્શનનું જેાય તે તો સિવિલ એન્જિનિયરિંગ, એની તો ડિગ્રી જોઈ જ ને એવું હતું અમુક અમુકમાં જોવે ડિગ્રી, અમુકમાં સ્કૂલ જોવે એમ-
એટલે એક્સપિરિયન્સ જોઈએ. બેથી એક કેમ બેઝિક રિક્વાયરમેન્ટ છે. વેસ્ટ ઓ સ્કેલ ઉપર વધારે આવી ગયા છે.
સ્કીિલ પડતા આવી જ ગયા છે પણ ડોક્ટર હોય, તો તેને સ્કીિલ નહી જોઓ તમે એની
હમ. તમે કે અમુક હાર્ડ બ્રાન્ચ છે એમાં તો જોશે ડિગ્રી. પછી જે જરૂરિયાત જે છે એ પ્રમાણે ચાલે જ છે. અત્યારે એને કરી દે છે એ પ્રમાણે
હમ તો પરંપરા અને અર્ધસરકારી વચ્ચે શું ફરક છે?
પરંપરામાં પણ અમુક અંધ્રદ્ધા હોય એ આવી શકે અંધશ્રદ્ધામાં પરંપરા એવું શક્ય નથી.
હમ-
તમે કો ત્યારે
મને તો નહી ખબર પરંપરા એટલે આઈ મીન અંધશ્રદ્ધા એટલે શું કેવાય એવું જ ને કે જે બીજા માણસ ને માનતા હોય અથવા તો જે ના માનવાની વસ્તુને રિયલ માનતા હોય
પેન્ડિંગમાં રાખો પેન્ડિંગમાંખો ટોપિક ટાઈમ